કેમ છો? જય શ્રીકૃષ્ણ
હલો, ઓ સારું છે. તમે કેમ છો?
હલો! બસ અમે મજામાં. ઘરે બધું હેલો!, તમારો અવાજ આવે
હાલો. બધા મજામાં. તમારો અવાજ બહ ધીમો આવે છે.
બ
તમને અમારો અવાજ આવે
હા. ઘણી વગર ને હા, મને આવે છે.
હા. અવાજ સ્લો આવે છે. અવાજ સ્લો આવી રહ્યો છે. હા.
મને અવાજ આવે છે તમારું આરામથી. ઘણી વખત નેટવર્ક ઈસ્યુ હોય ને, એના કારણે ત્રણે બાકી તો, મને બરા બરાબર સંભળાય છે. બાકી શું? કે ચાલે છે. શું વાત કરવા માંગ આજે આજે કઈ મા
તમારે કેવું છે, ધ્વનિ તો ને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
તમારો બાબાને કેવી રીતનું છે, એક્ઝામનું કે આ હવે એ એક્ઝામ આપે છે, પછી શું. શું, કરવાનો છે, હવે એ.
. હમ હવે મારો છોકરો એન્જિનયર અચ્છા મારો જે છોકરો છે કરી રહ્યો છે, હવેની આ ફન
ઓકે.
એક્ઝામ. અને હવે
હમ હમ.
વિચાર કરીએ છે, માસ્ટર હજી એડિટ
ઓકે ઓકે.
તો આવે જે છે, એનું રિઝલ્ટ કેવું આવે, સ સાથે સાથે હમ્મ અમારે એના માટે પણ એન્ટ્રી કરવી પડે બધાનો. અમે
તો એનું ભણવાનું બો હાર્ડ છે, અત્યારે.
તે ખાલી જ ચાલે કે માસ્ટર કરવું જરૂર . હા આજકાલ છે ને પણ હમ.
હા માસ્ટર ડિગ્રી હોય તો લો ડાયરેક્ટ એડવાન્ટેજ. મળે ને સારી હ ગૂગલમાં છે, કે યાઝુમાં છે, એમાં સારામાં તમે જોબ મળી જાય.
હલો.
હલો.
તમાર સુું
હલો.
શું લાગે છે, છોકરા આગળ હજી ભણવું જો જોઈએ કે એવું કંઈ જોઈએ.
તા તમારો અવાજ બો સ્લો કેમ આવી રહ્યો છે, એટલો બધો.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
હલો.
મારો અવાજ આવી રહ્યો છ તમારી પાસે? હલો.
બોલો.
હ કોમ્પ્યુટર સાયન્સ તમારા દીકરા એ બહુ સારી લાઈન લીધી. ઘી છે આજે માર્કેટમાં
છોકરાઓને આપડે તરત કામે જોબે લગાડવું બવ સારું કે ડિગ્રી માસ્ટર કરીએ અને ત્યાંથી કઇ એક્સપિરિયન્સ ઇન્ટર્નશીપ લઈ.
હા એને એની કે અગર એની ક્ષમતા હોય. કએ જોબ કરતાં-કરતાં માસ્ટ ડિગ્રી કરી શકે તો એ સારું છે એનામાં એ ક્ષમતા હોય કે હું જો હ તમારો અવાજ મને સ્લો આવી રહ્યો છે મારો અવાજ તો આવી રહ્યો છે?
એને તો હમણાં આજકાલ માસ્ટરમાં એ આઈ એ છે બ
અત્યારે બહુ ડિમાન્ડમાં છે હા.
છે કે આજકાલ દુનિયા આખાની થઈ ગઈ છે. હવે વધારે એમાં સ્કોપ છે આગળ પ્રકૃતિ વધી શકે એની જોબની ઓપોર્ચુનિટી પણ વધી વધી શકે.
હા આજે તો દરેક ફોર્મમાં કોમ્પ્યુટર જોઈએ છે. દરેક
કાઉન્સિલર થઈ છે.
અચ્છા.
બરાબર છે.
દરેક ઇન્સ્ટિટ્યુટમાં અત્યારે કોમ્પ્યુટર ફિલ્ડ આવી ગયું છે અને એઆઈ તો આજ બધી જ જગ્યાએ એ આઈ આવી ગયું છે.
પછી કઈ પણ નિર્ણય લેશુ એમાં કાઉન્સિલર નો ઘણો મોટો હાથ છે. બધી તૈયારી કાઉન્સિલર લોકો પોતાના હાથે જિમ્મેદારી લઈ છે. ફમ ભરવાથી લઈને બધું જ
ઓકે. ને આ આ વસ્તુ ત ભ કોઈ
તમે પણ વિચાર કરજો તમારા છોકરાઓ માટે પણ મારા છોકરા નું જેવું થશે હું તમને પણ મારું અભિપ્રાય, એનો અનુભવ શેર કરીશ એટલે પણ ખ્યાલ આવશે કેવી રીતે આપણે છોકરાઓને આગળ ભણાવી શકી એના ને સારું જોબ હવે આપડા અહીંયા અહયા દેશમાં અને બારગામ ન આપણે કહીએ, તો એનું ફરક થોડુંક પડી જાય છે, લાઈફ સ્ટાઈલ બદલાઈ જાય છે, પ્લસ એ લોકોનું વર્કિંગ અવર્સ વધી જાય છે, એનું ટાઈમિંગ, પેમેન્ટ, ઘણું ફરક બધી જ રીતે ફરક પડે છે, ખાલી આપડાને એજ જોવું જોઈએ કે આપડા છો છોકરાવ એનું ઈમાનદારીથી ચૂકે નહી આપણેે એના વિશે
આપણા આપણા આટલા વર્ષના જે આપણે સંસ આપ્યા હોય એ સંસ્કાર એ એનામાં હોવાના જ છે એટલે ડર બે રાખવાનો. કે આગળ જશે તો ઈ કઈ ચૂકી જશે કે કરી જશે, જો બધું જ ભગ ભગવાનના ના હાથ હાથમા છે આપણે ચિંત ચિંતા કરવાથી કઈ મતલ મતલબ નથી થતો. આપડે ચિંતા કરવાથી કઈ થતું નથી.
ના ના એ હમણાં અમે જોયું હમણાં ઘણી બધી સ્ટ્રીમ ઓપન થઈ છે. પણ એના જે રિલેટેડ છે એ રીતે જ અમે પ્લાનિંગ કરીએ છીએ એમાં એ લોકોની મીટિંગ થઇ. છે એ લોકો સમજ સમજાવે છે કેવી રીતે છોકરાઓ એનો ભણવાનો ટાઈમિંગ શું રેશે પાર્ટ ટાઈમ જોબ કેટલું રેશે? બરાબર છે.
આ કઈ કોલેજમાંથી, કયા વિદ્યાલયમાંથી અભ્યાસ કરે છે?
હા.
ક્યા વિદ્યાલય માં અભ્યાસ
ના ના એક્ચુલી એક લો નથી આ લોકો પણ છે, એટલે થોડુંક એને હિંમત છે, પ્લસ ત્યાં અરા સગાવ્હાલા તો અમે એમને પણ બધું જાણ કરી દીધી છે કે અમે આવી રીતે અમારા છોકરાને વિચાર છે આવી રીતે અહીંયા ભણાવવા મોકલાવાનું તો તમે થોડીક મદદ કરશો. એમને થોડ મોરલ સપોર્ટ રહે તો સારું છે તો એ લોકો પણ ઘણો અમને સાથ આપી રહ્યા છે હરેક વસ્તુ અમને બતાવી રહ્યા છે.
હા હા. આ તો બહુ સારી વાત.
હા એટલે જ અમે થોડુંક મનથી હવે શાંત બેસા છે કે ત્યા આપણું. ખબર જાનજાન દેશમાંલાવું એમજ આપણા માટે ઘણી ચિંતાજનક વસ્તુ હોય છે. છે એમ.
સવાલ જ નથી ને ચિંતા તો થવાની જ છે.
તો એને હાથમાં આપીએ છે.
હા હા.
પોતાનું કામ કરતા શીખશે અને ત્યા તો વધારે મહેનત કરશે તો જ ને. અત્યારે એવું મળશે. એટલે એની જવાબદારી તો બધી જ
બિલકુલ બિલકુલ. જવાબદારી વધી જવાની છે અને એને ખ્યાલ આવશે આપણા વેલ્યુને ત્યાં જશે તો એને આપણે વેલ્યુની ખ્યાલ આવશે અને દરેક જીવની રક્ષા ભગવાન કરે છે.
માટે હવે મારે થોડું ટ્રેનિંગ આપવું પડશે જેવીથી ધીરે ધીરે એને થોડું કુકિંગ કરતા શીખાવએ. પોતાના કપડા જતે ધોતા સ ખા એ પેક પેકિંગ કેવી રીતે કરવાનું ઘરને સાફ કેવી રીતે કરો સફાઈ. જલ્દી ઉઠવું. ના ના બરાબર છે.
બરાબર છે એ એના પપ્પા ને. જોવે છે એના પપ્પા કેટલી. મહેનત કરે છે. તો એ એને ધ્યાનમાં જ છે કારણ કે એ કરે નહી હમણાં. પર એને.
એક રીતે એને શીખાવતા શીખાવતા મને સારું લાગે છે કે ટાઈમની રસોઈ એ બનાવી લે છે.
ઓહ હો. વાહ એ તો બહુ સ સરસ કહેવાય.
એના હાથનું આવે
તો બહુ
થોડો શાક પડી ગયો છે. તો એના માટે
હા હા બસ હવે રો રોટલી બનાવતા શીખી જાય એટલે વાંધો નહી. હા હ. ઓકે ઓકે તમારું આ એનું સ્વપન પૂરું થાય એનું આપડે ભગવાન પાસે પ્રાર્થના
હા.
વા બહુ
એને કોશિશ ક્યુ છે એનું સફળ થયું ત્રિકોણ થી આવે ગોળ કરે છે
અરે વાહ. અરે વા બહુ સરસ કેહેવાય. તો જે અ શિક્ષણ અને અ ટ્રેનિંગ છે એ બહુ સારી છે. તમે બહુ સારી રીતે એને શિક્ષણ આપી રહ્યા છો. દરેક કાર્યક્ષેત્રનું દરેક કાર્યક્ષેત્રમાં એને પૂરેપૂરો સહયોગ બી આપી રહ્યા છો. તો એ બહુ સારું અને સહન નીય પ્રયાસ છે.
આપણાને થોડી ચિંતા ઓછી રે કે પોતે કામે જશે કોલેજમાં જશે પોતાનું જ આપું ઘર થોડું જ આવે બરાબર છે.
તમે બહુ જ સારું શિક્ષણ આપી રહ્યા છો. એનું પરિણામ બી તમને સારી રીતે સારું મળશે.
ઓકે ચાલો મળીએ પછી આ પડે.
હા હા મળીએ જે સી
બાય જય શ્રી કૃષ્ણ.